ઓ કેમ છો?
જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં. હ હું પણ જા છું આજે હવામાન કેટલું બદલાઈ ગયું છે.
તમારો અવાજ ધીરે આવે છે.
હા બોલો હવે આવે છે?
હા
હા હું કર છો આજે હવામાન કેટલું બદલાઈ ગયું છે.
હા આજે જરીક સારું છે પેદલ
હા સવારમાં તો હા કાલે બે તણ દિવસ પછી આપણે ગરમી તો બવ હતી. આજે થોડું ઠંડી પવન આવે છે.
હમણા અ એક બે વીક થી વરસાદ ચાલુ થયો છે અમારી બાજુ તો
અહી તો હજુ એ કઈ વરસાદ પહેલો વરસાદ પણ નથી આવ્યો હજુ તો છેલ્લા થોડા વર્ષોમાં હવામાન નો ઘણો ફેરફાર થયો છે. ક્યારેક ક્યારેક વરસાદ પડે છે. અને ક્યારેક લાંબા સમય સુધી વરસાદ જ પડતો નથી.
હા મુંબઈ બાજુ તો બહુ પાની ભરાઈ ગયું છે.
હા આ બાજુ તો અમે તો પા પાણી ના આવે તો ખેડૂતોને પણ મોટો ભાગ પડે છે એમનું બહુ નુકસાન થ થાય છે.
હા ખેડૂતોને બહુ નુકસાન થાય છે.
હા પાણી આવે તો જ હા હા વધારે વરસાદ આવે તો પણ થાય ના આવે તો પણ થાય. બંને રીતે
નોર્મલ આવે તો સારું જ.
હા નોર્મલ આવે તો સારું છે જો પાણી ના આવે તો ખેડૂતોને તો પાક માં તો જો પીક જ નાવ હા પીવાના પાની ના રે હા બધું તલાવ, નદી, જોવું બધું કોરૂ થતું જાય છે.
બરાબર
હમ એનો મુખ્ય વક્તો વૃક્ષી ો કાપણી કરી છે ને એ મુખ્ય કારણો છે. જો પ્રદુષણ કેટલું વધી ગયું છે. વાહનો નો ઉપયોગ કરે છે અને વૃક્ષો ઓછા વાાવે છે આ બધા
ને આજકાલ તો બધા જ. અ જરાક જરાક ડિસ્ટન્સ જવાનું હોય તો પણ વાહનોનો ઉપયોગ કરે છે ચાલીને નથી જતા.
હા પેલે એવું નથી પેલે તો એખાદ ના હ કઈ જન વાડ જ નથી હોતું. ઘરમાં એક વ્યક્તિ હોય તો એક જ વ્યક્તિ પાસે વાહનો આવે તો નાના બાળકો દ હોય બતા કોલેજમાં જતા છોકરાઓ. એના પાસે બધા પાસે વાહન છે, એટલે પર્યાવરણનું બહુ નુકસાન થાય છે.
હા.
હા પાણી નો અ બગાડ બી ઓછો કરવું જોઈએ.
બરાબર છે.
હ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછું કરવો જોઈએ પ્લાસ્ટિક જો કેટલું વધી ગયું છે. ત તો વર્ષાન વર્ષે પ્લાસ્ટિક અ ખરાબ જ નથી ત તો તો તે તો. એટલાથી જવનુ છે ગટરો ન એવ સિટીમાં તો બહુ હાર થાય છે પ્લાસ્ટિકમાં. હ
બરાબર છે. પછી આજકાલ તો આ પ્રદુષણના લીધે જંગલોમાં પણ આગ લાગી જાય છે. વધારે ગરમીના લીધે.
હા ગરમી ના રીતે ગરમી હા ગરમી જેટલી છે. કે જંગલોમાં ખેડૂતોમાં પણ આગ લાગે છે. જોવે શેરી આવે ને શેરીમાં તો બહુ આગ લાગે છે. હા વિદેશોમાં હા તાપમાન તો વધારે છે.
હા.
હા હા ખરોખર ગરમી વધશે પાણીની અછત થશે. અને ખેતીને પણ નુકસાન થશે હ. આ પણ આગ લાગે છે.
હા.
દર વર્ષે ઓછામાં ઓછું. બે વૃક્ષો વાવો લગાવવું જોઈએ.
હ બરાબર છે ને આજકાલ તો કાપી પણ નાખતા છે વૃક્ષો.
હા કાપી નાક્તી છે એટલે તો હા એટલે તમારું પર્યાવરણ દૂષિત થાય છે ને.
હા એજ, હરિયાળી પણ જાળવવી જોઈએ.
હા હ આપણા જ ભવિષ્યનું કામ છે આવતીકાલે તો આજ મહત્વનું છે. ઓક્સિજન કે્યાથી મળે પછી. ફરિયાળી ના રહીએ બધા આપણ વૃક્ષ ના લગાવીએ તો ઓક્સિજન જ ના મળે ને.
હ હવામાં ફેરફાર થાય છે એના લીધે પાણીની અછત પણ થાય છે. પાણી બહુ બધી જગ્યા પર પૂરતું નથી.
હા.
પછી વાવાઝોડું આવે છે વરસાદ પણ વધી જતું છે. પ્રાણીઓ અને પક્ષીઓને પણ જરા અસર થાય છે.
હા એટલે તો સ્વચ્છની હરિયાળ પર્યાવરણ આપણી જવાબદારી છે ને.
હા. આપણે પાણી અને વીજળી નો બચાવ કરવો જોઈએ, વધુ વૃક્ષો વાવવા જોઈએ પછી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, પછી લોકોને જાગૃત કરવા જોઈએ.
હા લોકો ની તો જરૂર કરવી જોઈએ.
અ પછી સ્વચ્છતા જાળવવી જોઈએ પ્રદૂષણ ઘટાડવા માટે.
ને કુદરતી સંસાધનો નો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ.
જેનાથી પર્યાવરણની સુરક્ષા જાળ જાળવી શકે.
એવું જ કહી શકે છે. છે છે ને પતા અમે એ લોકો છે અવે શું થયા આપન બધું ના કરતા બધું એ કરીને આપે છે કોણ દેના ફક જ રવાના. એમને પણ તો કામ હોય એ પણ તો થોડુંકા થોડુંકા પૈસા માટે જ કામ કરે છેને. એમાં તો શું કહેવાય છે તે લોકો પણ તેવું નાખી દે છે. દૂષિત પ્રદુષણ થાય છે હ મચ્છર કીટાણુ
ફરવા જાય તો ત્યાં બધું ગંદકી ફેલાયને આવી જાય છે.
હા.
આપણે ભારતની સંસ્કૃતિને જાળવતા નથી હા.
માતા ના મંદિર માં પણ જાય છે ને તો તૈયા પણ પ્રસાદ છે. ખાતા હોય એવું રે બરાબર
અને પાણી પી ને ગ્લાસ ફેંકી દે છે.
હા ડસ્ટબિનમાં પાકી તે પણ ના ફેકતા નાસ્તો કરી ને. જગ્યા પર જ નાખીને આવતા રહે છે.
બોટલ પણ ફેંકી દે છે હા. પ્લાસ્ટિક તો ડસ્ટબિનમાં જ ફેંકવું જોઈએ.
હા ઓછો વાપર કરો છો પેલી વાત તો પ્લાસ્ટિક જ બંધ થવી જોઈએ મારો તે તો.
હા.
જો આપ બજારમાં છતાં આ કોઈની તો કાપડી બેગને યુઝ કરે છે.
બરાબર તો પણ અમનાં તો પેલા પ્લાસ્ ટિક ના જે પાઉચ આવતા પાણી ના એ તો બંધ થઈ ગયા છે.
હા એ તો બંધ થઈ ગયો છે.
ને અમુક અમુક જગ્યા પર પ્લાસ્ટિક ની થેલીઓ પણ નથી અપાતી હવે તો.
હા. હા તો ના કરવુ જોઈએ.
સ્કૂલમાં પણ હ અને સ્કૂલમાં પણ આપણા ત્રણે ઋતુનો મહત્વ બા બતાવવું જોઈએ વિદ્યાર્થીઓને.
અને શીખડવું જોઈએ તે તો આવતા કાળના ને ભવિષ્ય છે હા. એમને શીખડવું જોઈએ પર્યાવરણ કેટલું મહત્વનું છે. પ્રદુષણ ધાર ના કરવી જોઈએ ડસ્ટબિન નો વાપર કરવું જોઈએ ઓછો વાપર કરવો જોઈએ આ બધું હ પેરેન્ટ્સ નું પણ કામ છે અને સ્કૂલ ન પણ શીખડવું જોઈએ નાના બાળક હ આવતીકાલે તો એ જ જનરેશન પછી શીખશે પછી સુધરશે. હ જો બાહેરા દેશમાં કેટલું સ્વચ્છ રહેે છે. બઉ સ્વચ્છ રહે છે આપણા ઇન્ડિયામાં એવું નથી નદીમાં પણ
ત્યાંના રસ્તાઓ પણ તો કેટલા સ્વચ્છ હોય છે.
સ્વચ્છો તેની ગટરો પણ કેટલી સ્વચ્છો હોય છે આપ ઇન્ડિયામાં એવું ના
હા.
પણ નદીને જો દેવી માને છે પૂજા કરે છે. તેના માટે કેટ છે. જેના નાવા જતા હોય. હા નહાવા જતા હોય ને તો ત્યાં પૂજા કરતા હોય ત્યાં સુધી તો ઘાન નાખીને આવતા છે. એવું ના કરવું જોઈએ ને.
હા અને આજ કલ તો સોશલ મીડિયા પર પણ વધારે વ્યુઝ. લેવા માટે ખોટી માહિતી ફેલાવવામાં આવે છે કે અહીયા ભૂકંપ આવી ગ ક અહિયાં આવુ થઈ ગયું. તો આવી ખોટી માહિતી નહી ફેલાવવી જોઈએ સોશિયલ મીડિયા પર.
હા વધારે વ્યુઝ લેવા માટે લોકો. ખોટી માહિતી ફેલાવતા છે.
હા હા તો રીલ્સ ઇન્સ્ટા પર રીલ્સ બોહ ચાલે છે ને. એટલે આ આગ લાગી ગઈ ક્યાં ગયા હું થઈ.
હ એજ પણ એવું કઈ હોતું નથી.
હા એવું તો કઈ બાકી તો ના થતું. એટલે લોકોની સવાટી હાથ થઈું છે થયું થતી થતું હોય. બાકી તો હોય. બાકી ફપા જાય ને ત પણ એવ વ્યવસ્ થ લ.
હા. ઉનાળા માં પણ લોકોને. જગ્યા જગ્યા પર પાણી મુકાવવું જોઈએ કે પીવાની વ્યવસ્થા કરવી જોઈએ.
કે વધારે ગરમી ના લીધે પણ ડીહડ ડ્રેશન ના લીધે પણ લોકોને ચક્કર આવી જતા છે.
હ ચક્કર આવી જતા છે આવીઈ જગ્યા પર એયો થાય છે. શકી શકે શકે છે કે પણ સિટી માં તો બઉ જોવાનું મળ છે. એ પાણી ના ડ્રોમ મૂકે છે મંડપ નાખે છે ંડાવાની શતિ બધ.
અ પ્રાણી પક્ષીઓ માટે પણ મૂકવું જોઈએ.
હા પાણીપ હ તેલ નો તો મોટો ભાગ છે તેલ એ. કુંડા મૂકવું જોઈએ એમ ના કરતા હોય.
બરાવાર.
હા હ સારું કામ છે. ચાલો પછી મળીએ સારું ન.
હા સારું ચાલો થેન્ક યુ.
હા થેન્ક યુ.